નમસ્તે. મારો અવાજ આવી રહ્યો છે, નમસ્તે.
હાલો! નમસ્કાર.
કેમ છો?
મજામાં, અવાજ આવી રિયો છે?
હા આવી રિયો છે. આપળે આજે આજકાલ પરિવારની રચના વિશે વાત કરીશું.
ઓય સરસ.
આજકાલ પરિવારની રચના અને વિચારસરણીમાં ઘણો ફેરફાર આવ્યો છે. ખાસ કરીને સ્ત્રીની ભૂમિકામાં તો. બો મોટો બદલાવ જોવા મળે છે. તને શું લાગે જ? જે પૈલના સમયમાં સ્ત્રીની શું ભૂમિકા હતી?
હા સાચું છે પેહેલાના સમયમાં. સ્ત્રીની ભૂમિકા મુખ્યત્વે ઘર સુધી જ મર્યાદિત હતી. ઘરકામ બાળકોની સંભાળ અને પરિવારના સભ્યોની સેવા. એ જ તેની મુખ્ય જવાબદારી માનવામાં આવતી હતી.
અને એ સમયે સમાજ પણ એવી જ અપેક્ષા રાખતો હતો. સ્ત્રીઓ મો માટે બહાર જઈને. કામ કરવું કે પોતાનું કરિયર બનાવું. બઉ ઊંચું જોવા મળે છે.
બરાબર જી શિક્ષણની તકો પણ મર્યાદિત હતી, ઘણા સ્થળો એ તો. છોકરીઓને પ્રાથમિક શિક્ષણ પછી આગળ તું ના.
પણ હવે સમય બદલાયો છે. આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. શિક્ષણ, નોકરી વ્યવસાય, રાજકારણ, વિજ્ઞાન દરેક જગ્યાએ તેમની હાજરી દેખાય છે.
હા, અને આજે સ્ત્રી વ્યાદિત નથી તે ઘર અને બહાર બંને. જવાબદારીઓ સફળતા પૂર્વક સંભાળી રહી છે. એક રીતે કહીએ તો તેની ભૂમિકા હવે ડબલ થઈ ગઈ છે.
એકદમ સાચું. આજે સ્ત્રી ઘર ચલાવાની સાથે સાથે આર્થિક રીતે. પણ પરવાર ને સહારો આપી છે.
સાચી વાત છે પરંતુ આ બદલાવું. સાથે કેટલીક પડકારો પણ આવ્યા છે. જેમ કે કામ અને ઘર વચ્ચે સંતુલન જાળવું.
હા. આ બો મોટો મુદ્દો છે. ઘણી સ્ત્રીઓને બંને જગ્યાએ સંપૂરતા લાવાની. અપેક્ષા રાખવામાં આવે છે. જે ક્યારેય દબાણ પર સર્જે છે.
છતા. આજે સ્ત્રી વધુ આત્મનિર્ભર બની ગય છે. પોતાની ઓળખ બનાવા માટે તે પ્રયત્નશીલ છે.
અને પરિવાર પણ હવે ધીમે ધીમે. આ બદલાવને સ્વીકાર રહ્યો છે. પુરુષો પણ હવે ઘરકામમાં સહભાગી બનવા લાગ્યા છે.
સાચી વાત છે આ ખુબ જ સકારાત્મક બદલાવ છે. કારણ કે પરિવાર એક ટીમની જેમ કામ કરે. ત્યારે સુખ અને સમૃદ્ધિ આવે છે.
તને શું લાગે છે આ બદલાવનો. બાળકો પર શું અસર પડે છે.
હા મને લાગે છે કે. સકારાત્મક અસર પડી છે બાળકો. સમાનતા સહકાર અને જવાબદારી શીખે છે.
હા. અને તેઓ માતા પિતાને. બંને રીતે સક્રિય જોઈને પીણા પણ લે છે.
અને બીજી બાજુ. કેટલીક વાર સમયની અછતને કારણે. બાળકો સાથે. ગુણવત્તાયુક્ત સમય ઓછો પસાર થાય છે.
એ સાચું છે પરંતુ. આજકાલ ઘણા માતા પિતા. ગુણવત્તા પર ધ્યાન આપે છે. માત્ર સમયની માત્ર સ પર નહી.
હા અને આજની સ્ત્રી. પોતાની પસંદગી મુજબ જીવન જીવવા માંગે છે. તે ઘરેણી બનવી હોય કે કારકિર્દી બનાવવી હોય. કે પછી બંને ન સંતુલન રાખવું હોય.
અને આ પસંદગી ન માન આપવું પણ ખુબ. જરૂરી છે.
હા સમાજે સ્ત્રીને સમાન અધિકાર આપવો. જોઈએ. જેથી તે પોતાના સપનાઓ પૂરા કરી શકે.
ક્યારેક હજુ પણ કેટલી જગ્યાએ. જૂની માન્યતાઓ જોવા મળે છે.
હા પણ બદલાવ ધીમે ધીમે આવી રહ્યો છે. શિક્ષણ. અને જાગૃતિ. હેલો. જાગૃતિ થી આ માન્યતાઓ બદલા રહી છે.
આજની સ્ત્રી. ટેકનોલોજી નો પણ સારી રીતે ઉપયોગ કરી રહી છે.
સાચી વાચી તે ઓનલાઈન કામ. વ્યવસાય અને શીખવા માટે નવા રસ્તાઓ શોધી રહી છે.
તો અંતમાં એવું કહી શકાય કે કાલ. અનેને આજ ભી. સ્ત્રીની ભૂમિકામાં જમીન આસમાનનોો તફાવત છે.
સચી વાચી પરંતુ એક વાત હજુ પણ સમાન છે. પરિવાર પ્રત્યેનો પ્રેમ અને જવાબદારી.
એકદમ સાચું ભૂમિકાઓ બદલાય શકે. પરંતુ લાગણીઓ અને મૂલ્યો હંમેશા મહત્વના રહે છે.
અને આવનારા સમયમાં કદાચ વધુ સમાનતા અને સહકાર જોવા મળશે.
આશા રાખીએછે કે સમાજ વધુ પ્રગશીલ અને સમાનતા વાળો બનશે.
હા અને પરિવાર એ બદલાવનો સૌથી મહત્વનો ભાગ બનશે
અને પરિવાર પણ હવે ધીમે ધીમે આ બદલાવને સ્વીકારી રહ્યો છે. પુરુષો પણ હવે ઘરકામ માં સહભાગી બનવા લાગ્યા છે.
આપણે પહેલા જે વાત કરી તેમાં પરિવારમાં સ્ત્રીની ભૂમિકાના બદલાવ વિશે ઘણું સમજાયું હવે મને લાગે છે કે આ બદલાવના મૂળ કારણો વિશે પણ વિચારવું જોઈએ. હા બઉ મહત્વનો મુદ્દો છે તમને ખ્યાલ હશે રાઈટ. મારા મતે શિક્ષણ એ સૌથી મોટું કારણ છે. જયારે સ્ત્રીઓને શિક્ષણ મળ્યું ત્યારે તેમની વિચાર શક્તિ અને આત્મવિશ્વાસ બંને વધે.
બરાબર શિક્ષણ થી સ્ત્રીને પોતાનો હક્કો અને ક્ષમતાનો અહેસાસ થયો. પહેલા ઘણી વાર તેને પોતાની ક્ષમતા ન અંદાજ પણ નતો
હા અને માત્ર શિક્ષણ જ નહી પણ આર્થિક સ્વ સ્વસ્ સ્વતંત્રતા પણ મહત્ત્વપૂર્ણ છે. આજે સ્ત્રી કમાણી કરી છે. એટલે તે પરિવારના નિર્ણયો માં પણ ભાગ લે છે.
હા હવે માત્ર એક વ્યક્તિ પર આધાર રાખવાનો સમય ગયો. બંને મળીને પરિવાર ને આગળ વધારતા થયા છે.
અને એક બાબત ધ્યાનમાં આવે છે કે પહેલા સ્ત્રીને મા તો સંભાળનાર તરીકે જોવામાં આવતી હતી. જય્યારે હવે તે નિર્માતા અને નિર્ણય કરતા પણ બની છે.
ખૂબ જ સરસ રીત ક્યું હવે તે માત્ર સહાયક નહી. પરંતુ નેતૃત્વ પણ આપી શકે છે.
પરંતુ આ બદલાવ સાથે કેટલીક માનસિક સમસ્યાઓ પણ ઉભી થઈ છે. જેમ કે ક્યારેક સમાજની અપેક્ષાઓ અને વ્યક્તિગત ઈચ્છાઓ વચ્ચે સંઘર્ષ થાય છે.
હા ઘણા લોકો હજુ પણ જૂની માન્યતાઓ સાથે જોડાયેલા છે. જેના કારણે સ્ત્રીઓને આગળ વધવામાં અવરોધ આવે છે.
હા ખાસ કરીને નાના શહેરો અને ગામડાઓમાં આ વધુ જોવા મળે છે.
પરંતુ હવે ત્યાં પણ બદલાવો શરૂ થયો ઘણા પરિવારો છોકરીઓને ભણાવે છે. અને તેમનો સપોર્ટ કરે છે.
હા હા બદલાવમાં મીડિયા અને ટેકનોલોજી નો પણ મોટો ફાળો છે.
બરાબર સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા લોકો નવી વિચારસરણી અપનાવી રહ્યા છે.
હ હવે તેથી તે સ્ત્રી પોતાના વિચારોને ખુલ્લા દિલથી વ્યક્ત કરી શકે છે.
આ ચર્ચા ખુબ જ અર્થપૂર્ણ રહી.
સાચી વાચી
આપણે આ વિષય પર આજે ઘણી એવી વાતો કરી ફરી
હા.
વાત કરીશું આ વિષય પર
ચોક્કસ આભાર.
નમસ્તે આભા